હો હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ આ થોડી તબિયત ખરાબ હતી એટલે ઊંઘી ગયા હતા.
શું સેવા?
આ બસ વજન વધે છે એટલે કઈ ને કઈ કઈ ને કઈ ચાલુ રહે છે.
હા એ હેલ્થનો તો બોહોત પ્રોબ્લેમ છે અખાન નો પ્રોબ્લેમ છે. કોઈને ગૂટનો દુખો છે કોઈનો માથો દુખો છે.
હમ્મ.
આના શું એના માટે શું કરીએ. ઠીક રહેવા માટે શું કરીએ.
આપણે સૌથી પહેલા તો ડઇટ પર ધ્યાન આપવું જોઈએ. બીજું વોક કરવું જોઈએ. ડઇટમાં આપણને હવે જે ઉમર થાય છે ચાલીસ પછી એના પછી આપણને ઘી તેલ બારનું તળેલું મીઠું એ બધું આપણને અવોઈડ કરવું જોઈએ એનાથી હવે ટ્રાય તો કરીએ છીએ, પણ ઘણી વખત તો ખાઈ લઈએ છે એવું થાય છે. હવે સૌથી તો એમાં વજન આપણને કંટ્રોલ કરવું પડે છે. વજન જેવું જેવું વધે છે ને એવું એવું આપણે બીમારીઓ વધતી જ જાય છે. હવે કોઈને થાઈરોડ થઈ જાય થાઈરોડ થાય એટલે સુગર સુગર થાય એટ એટલે બીપી કોલેસ્ટ્રોલ આ બધી બીમારીઓ વજન વધવાથી જ થાય છે.
સાચી વાત આ તો, તમે શું છે? તમે શું થયું?
તો વજન જોન ક્યાં સિત્તેર હતું હવે એકદમથી મારે આ છ મહિનામાં તો એકીયાશી કિલો વજન થય ગયું છે. હવે ચાલવા હા પર તમારું લાગતું નથી, મારે તો વજન બઉ એવું થયુંસન તમે કેશો ક હાય ભાભી શું થયું તમે આટલા જાડા કેમ થઈ ગયા હવે ટેસ્ટ કરાય ચાલવામાંય બહુ તકલીફ પડે છે રોટલીઓ બનાવવા જવું. જમવાનું બનાવીએે એટલે બ વધારે વાર ઉભું નથી રવાતું અને આપણા લેડીસનું ઓલમોસ્ટ કામ બધું ઊભું રહીને જ કરવાનું હોય છે. ડસ્ટિંગ હોય, ક્લીનિંગ હોય બેસીને કોઈ કામ નથી થતું.
આ તો મેન ચક્કર આ તો છે કે તો સારો કામ ખડે રહેને કા હોયયા ન
હા ઊભા ઊભા નું બધું કામ છે કપડા સુકાવાના ઉભા રહીને
રોટલી કરની ઓ તો હા રોટલી માટે ઉભા રહેે એનું પ્લેટફોર્મ ચા થઈ રહ્યા છે પહે પહેલા ટાઈમે શું છે બેસી બેસીને કરેજ કર્યા હતા હતા કામે તો ઇતના રોગ નથી લાગતો એને
સાચી વાત હવે મને તો ઢીચણે દુખાવા લાગ્યા ઘૂંટણ નીચે ઉતરુ ત્રીજા માળ થી ચડું એટલે એવું સાસ ભરાઈ જાય છે કે, એવું થાય કે હવે ડોક્ટરને બતાવી આઈ રિપોર્ટઓ કરાઈ તો કોસ્ટ્રોલ તો બોર્ડર લાઈન ઉપર આવ્યું છે. એટલે તી તેલ, ઘી ને ઓઈલ બધું બંધ કરાવી દીધું બટર, ચીઝ ને અમારે તો ખબર છે ને, આજે આ ફંક્શન આજે આ ફક્શન આજે આ ફંક્શન એટલે બારનું તો જમવાનું થાય જ થાય છે જેટલું એ કરીએ ને પણ ડાઇટ આમ થતી નથી.
નાથ દેખા
અને વોકનું ટાઈમ જયારે છોકરાઓ ઘરે આવે જમવાનું બનાવીએ એટલે વોક નું એ નથી સેટ થતું. પણ હવે ડોક્ટર કેછે એટલે પોતા માટે એક કલાક તો કાઢવું જ પડે કેમ ભગવાને શરીર આપ્યું તો એમને આપણે સાચવવાનું છે
સાચી વાત છે સાચવાનું છે તો ભાઈ તો ઘરે ઘર ઘરે ચ ચાલશે. લેડીિઝ બીમાર પડી જાય તો ઘરે ના ચાલે
સાચી વાત છે આપણે છીએ, તો ઘર છે. કામ કચરા પોતું થઈ જાય બાકી ઘરનું તો આપણને જ સાચવવાનું હોય છે.
હા.
એટલે મન કીધું કે કોર્સ ટ્રોલ વધ્યું છે એટલે તમને સુગરે જલ્દી આવી શકે છે.
કામે વાલી લગાઈ છે તમે?
હા એ તો છે શરૂથી જ છે.
હા તો આલસ આઈ જાય કામે વાલી હોય તો.
આળસ તો નઈ પણ નવરું નથી પડાતું ને. કેમકે સવારે છોકરાઓનું ટિફિન હોય આમનું ચાય નાસ્તો હોય બધું ડસ્ટિંગ કરવાની હોય. પાછું છોકરીને લેવા જવાનું મૂકવા જવાનું હવે ત્રણ જગ્યાએ તો એમને લઈ લઈ આવવાનું લઈ જવાનું થાય છે એટલે શરીરમાં થાક થાક બહુ લાગે.
હા સાચી વાત. તમે તો જાતા હતા ને પેલે હેલ્થ માટે યોગામાં જાઓ છો. તમે કર્યો છે ને યોગા ક્લાસ.
હા યોગામાં તો જતી હતી જ પણ મેં કીધું ને છોકરીનું ટાઈમ થયું ચાર થી પાંચ નો યોગાનો ટાઈમ ને ચાર થી છ નો આનો ટાઈમ એટલે મારે ટાઈમ પણ સેટ નથી થયું એટલે તો આ ત્રણ મહિનામાં મારું વજન કઉ છું ને દસ થી અગિયાર કિલો વધી ગયું.
ત યોગા જાવાથી હેલ્થમાં ફરક પડ્યો હતો.
બવ ફરક પડે છે મેન્ટલી ફિઝિકલી ઇન્સ્ટન્ટ બધું મતલબ ફરક પડે છે. બધી રીતે ફરક પડે છે.
તમે જીમ બી જોઈન કર્યા હતો.
ના જેમ વિચાર હતું પર હમણાં થોડું ટાઈમનું જ ઈસુ થાય છે એટલે ન થી કરાતું જીમનું.
તો જીમ કરવાથી હેલ્થમાં ફરક પડે છે કે યોગા કર યોગાથી પડે છે.
યોગા થી વધારે પડે છે જીમ માં એટલે તમારે શું થાય કે પેલું વજન ઓછું થાય ઇન્ચીસ લોસ થાય. અને તમે યોગા કરો ને. એમાં તમને રિઝલ્ટ થોડું મોડું મળશે જેવું મેં સાત આઠ મહિના કર્યું હતું ત્યારે મને સેજ એવું લાગતું હતું પણ અંદરનું જે બોડી છે ફ્લેક્સિબિલિટી છે. તમે આમ કમરથી તમારી બોડી વાળશો ને તો અડધી જ વળાસે. ગરદન તમે ફેરવશો પછી એ પૂરી આખી રોટેડ મોમેન્ટ થાય છે. એટલે મારા હિસાબે છે ને યોગા બેસ્ટ છે.
સાચી વાત ના યોગા તો બેસ્ટમાં બેસ્ટ છે યોગા તો મને તો બહુ જ ગમે છે.
એક્પેન્સિવ પડે છે હવે જેમ કે મારી યોગાન છે પંદરસો ફીસ. છે અને જીમ ના ભરવા જઈએ તો સાત હજાર આખા વરસના છે. જીમનું બેનિફિટ એ છે કે તમે ચોવીસ કલાકમાં જયારે જવું હોય ત્યારે જઈ શકો છો હવે તો તમે જો ને બધી જીમો ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અવર્સ ખુલ્લી મળશે. તમને રાત્રે બાર વાગે જાઓ કે સવારે પાંચ વાગે જાઓ.
જે તો હેલ્થ માટે લોકો જાય છે એના. કોઈ જીમ જાય છે કોઈ યોગા ક્લાસ જોઈન કરે છે.
આ કેવું છે. કે સવારે સાત થી આઠ નું ટાઈમ એટલે ફિક્સ સાત થી આઠ માં જ તમને પહોંચવું પડે. એ ટાઈમ મારે છોકરીને સ્કૂલ મુકવા જવાનું હોય છે. એટલે એ મારે સેટ નથી થતું અને સાંજે ચાર થી પાંચ નો યોગાનો ટાઈમ છે તો મારે ચાર થી છ એનો ટ્યુશન નો ટાઈમ છે. એટલે મારે એ મેડ નથી થ તું ત્યાં જઈએ છે ને પાંચ થી છ નો હોય તોય મેડ નથી થતો યોગાનો ટાઈમ.
કેમ કે છ વાગે ત્યાંથી છૂટીએ એટલામાં તો એને લેવા જવાનું યોગા આ બાજુને ક્લાસીસ આ બાજુ એટલે વીસ મિનિટ મને હાથમાં જોઈએ ત્યાં સુધી પહોંચવા માટે ટ્રાફિક કેટલું હોય છે.
તારી સાચી છે પણ તારા હેલ્થનું બી ધ્યાન રાખો ને તમે. હેલ્થ હેલ્થ સારી રહેશે તો બધા કામ કરી શકો. તમે
એ સાચી વાત આપને સાજા તો ઘર સાજું સાચવી લઈએ એક દિવસ બીમાર જો ને આજે કોઈ છો કરો ટિફિન નથી લઇ ગયો બેબી હજુ ઊઘી છે.
મારા મિસ્ટરે હજુ નાસ્તોય નથી કર્યો બધા એક એક કપ ચાય પીને દૂધ પીને પોત પોતાના કામે લા ગી ગયા છે એટલે મારું હવે હેલ્થ ઉપર તો કરવું જ છે.
તો મારે આ આ અત્યારે તમે ચાય પીધી. પછી તમે જમવાનું અ ક્યારે કારશો?
બસ હવે થોડી દવાઈ હા હેલ્થ તો બગડે જ છે સાચી વાત છે. હવે થોડું કહું છું ને પોતાને દિમાગમાં એવું થયું છે કે ના મારે વજન ઓછું કરવું છે હેલ્થ ને જ સાચવવું છે કેમ કે એક બીમારી આવી એટલે હવે કર્યું અને મીઠું હવે બંધ કરી દીધું છે.
મીઠું બંધ કરી તે હેલ્થમાં ફરક પડે છે.
હા ફરક પડે છે વચ્ચે મેં કર્યું તું ને. મીઠાઈ ને મેદો ઘઉં બ ધુ બંધ કર્યું હતું તો મારે કેટલા પંદર દિવસમાં ત્રણ કિલો વજન ઉતર્યું હતું.
મીઠા તો હવે તો મીઠા લોકો પસંદ ના કરે જાદા. કેમ કે મીઠું થી ના બહુંત વજન બઢી બઢે વધે છે.
વધે છે પણ અમારે તો ઘરમાં મીઠાઈ આવે હવે કાજુ કટલી હોય ડ્રાયફ્રૂટ ક ટલી હોય દાળ નો શીરો હોય અમારે તો દરરોજ ક્યાંને ક્યાંથી મીઠાઈ આવે. એટલે વધારે નહી તો છોકરાઓને કે મમ્મી ચાખો તો ખરા મમ્મી ચાખો તો ખરા આમ કર તા કરતામાં તો થોડું થોડું કરીએ ને તોય થઈ જાય. અન બીજું. કઈ ના કઈ તહેવાર હોય એટલે પ્રસાદી ધરાઈએ એટલે એ ખઈ લઈએ. એટલે ચાલ્યા કરે મીઠું તો નથી છોડા
કોને ડોક્ટર પાસે તો કોને ડોક્ટર પાસે ગયા?
અમારે અહિયાં છે અશોક મોદી. કરીને એમને બતાવ્યું હતું તો એમને શું ફટાકથી બીમારી ખબર પડી જાય છે. ટેસ્ટ જ કરાવી દીધા એટલે બી ટ્વેલેય ઓછું આયું બી ટ્વેલ ખાસું. કે એનાથી પગ વધારે દુખે છે અને પગમાં સોજો ચડી ગયો છે. એટલે મને સૌથી પેલા તો વજન ઓછું કરવું છે.
કરવો છો કરો તમે વજન ઓછું કરો તો મને એવી રીત આપો. કેવી રીતે તમે વજન ઓછું કરો છો.
હા આજે બધું સામાન મંગાવું છે ઓનલાઈન આ રાગી ન લોટને મેં કીધું હવે ઘઉં ને બધ તો બંધ કરું પાછું બીજું કઈ નઈ તો દસ કિલોતો ઉતારો કે આપ પોતાના શરીર માટે. તમે ઘઉં બંધ કરશો ને તો એ તમારે ખાસું ફરક પડશે ઘઉં ને ખાંડ. બે વસ્તુ બંધ કરો ને તો એ તમારે બઉ ફરક પડે છે. ખાવા આવે ત એક વાર ચોખા ખવાય ભાત ખાવો તો વાંધો નથી આવતો એટલે ડોક્ટરે જેવું કીધું એ સાબે હવે ચાલુ કરીને જો
તમે કરો ફીર પછી મને મળો તો મને બી રીતપો કેવી રીતે તમે કર્યો છે.
તો હું કરું પછી કેમ આપણે બંને સાથે જ ચલો કાલથી.
સાથે સાથે કરી લો
કાલથી તમે ચાલુ કરી દો હું એ કરું પછી જોઈએ કોનું સરસ રિઝલ્ટ ટાવે છે કોણ લોયલ રીતે કરે છે કોણ
મને પાહા તમે મને ફોન કરજો તો ચાલે હા ચાલો હ હલો જય શ્રી કૃ્ જય શ્રી કૃષ્ણ હા ચલો મળીએ.
મળીએ પછી.
હા પછી.